હા મિત્ર ઘણા દિવસ પછી મિત્રો ફોન કર તમને સારું છે ને મિત્રો બધું,
હા, મિત્રો નમસ્કાર મિત્ર હા મિત્ર સારું છે બધું. મિત્ર તમે બરાબર છો ને મિત્રો?
હા મિત્ર બરાબર છે મિત્ર. તમે ક્યો મિત્રો કેવું છે બધું?. મિત્રો સારું ને આપડે મિત્ર સિનિયર સિટીજનની. વ્હેર ઇફ શી તુ મસુ. મને કશું કહીશ કે આપડે જે સિનિયર સિટીઝન છે ને? તેમનું જીવન મિત્ર કેવું છે તેના વીશે મને મિત્ર થોડું ઘણું જણાવીશ.
હ મિત્ર ચોક્કસ મિત્ર એ સિનિયર સિટીજન એટલે સાઠ વર્ષ કે તેથી, થી વધુ ઊંમરના લોકો જીવનના આ તબક્કામાં એને નિવૃત્ત થઈને શાંતિપૂર્ણ જીવન જીવતા હોય છે, મિત્ર તેમના જીવનમાં ઘણાં અનુભવો જ્ઞાન અને સંસ્કારોનો ભંડાર હોય છે, મિત્ર તેઓ પોતાના અનુભવના આધારે પરિવાર અને સમાજને યોગદાન આ યોગ્ય માર્ગડી માર્ગદર્શન આપે છે મિત્ર હવે આપણા આજુબાજુ આ મિત્ર કાં જોવા મળતો હોયશે મિત્ર સિનિયર સિટીજનનું જીવન ઘણી રીતે મહત્વપૂર્ણ છે, મિત્ર કેમ કે મિત્રો તેઓ બાળકો અને યુવાનોને સારા સંસ્કાર આપે છે, મિત્ર નૈતિક મૂલ્ય અને જીવનના પાઠ શીખવે છે, મિત્ર આપણા આજુબાજુ જોઈએ તો આપણા ઘરમાં એમ દાદા દાદી અને નાના નાની સાથે સમય પસાર કરવાથી બાળકોમાં પ્રેમ, આદર અને લાગણીનો વિકાસ થાય છે, મિત્ર તમે પણ આ સમય મિત્ર માણ્યો જ હશે જયારે નાના હશે ત્યારે મિત્ર પરિવારના તેઓ પરિવારના અનેક દરેક સભ્યને એક સાથે રાખવામાં મહત્વ ભૂમિકા ભજવે છે, ભજે છે, એટલે દરેક ફેમિલીમાં કે સમાજમાં સિનિયર સિટીજન જે લોકો રેય ખુબ જ છે, મિત્ર વૃધ્ધા અવસ્તામાં મિત્ર કેટલીક એવી મુશ્કેલીઓ પણ આવે છે, મિત્ર તો પણ આમ વધતી ઉંમરે ઉંમરને કારણે શરીર નબળું પડે છે. આંખોની દ્રષ્ટિ ઘટે છે, સાભળવામાં તફલીક પડે સે અને વિવિધ આરોગ્ય સમસ તો થઈ શકેે છે, મિત્ર ઘણા સિનિ સિનયર સિટીજન એ એકલતા પણ અનુભવે છે, મિત્ર કેમ કે પછી અમુક ઉંમર થઈ જાય પછી અ એવું પોતાના વા માતા પિતાને વૃદ્ધા આશ્રમ કે ત્યાં મોકલે આપે સે એટલે તે લોકોને જીવામાં મુશ્કેલી પડે સે મિત્ર કારણ કે તેના બાળકો અભ્યાસ અથવા નોકરી માથી દૂર રહેતા હોય છે. તેથી તેમને પ્રેમ, સ્નેહ અને સન્માન અને હ અ હૂંફની સુ ખાસ જરૂર હોય છે, મિત્ર અવે એવા સમયે પણ આપણા દેશમાં અમુક વાર જોયે તો બઉ જયારે એવુ એના સંતાનો મોટા થઇ જાય સે તો એ લોકો નોકરી કરવા એમ વિદેશમાં કે પછી કોઈક દૂ ગામડ સોડી ગામડું સોડીને દૂર જતા રેય છે, ત્યારે જે આપણા વૃદ્ધ લોકો હોય એમ સિનિયરસિટી લોકો એ ગામડે એખલા રેતા હોય છે. તો એવા વૃદ્ધ અવસ્થામાં એ લોકોને પ રેવામાં ટફલિક પડે સે મિત્ર સમાજ અને પરિવારની ફરજ છે, કે તેઓ વડીલોની કાળજી રાખે તેની જરૂરિયાત તો સમજે અને તેમના માનવ માન સન્માન આપે મિત્ર તેમની સાથે સમય પસાર કરો તેમની વાતો સાંભળી અને તેમની મદદ કરવી એક દરેક વ્યક્તિની જવાબદારી છે, કેમકે તે લોકો આપણા ને આટલા મોટા કરયા આપણનું ધરે સે કરી આપીએ અને જયારે એમની ઉંમર થઇ જાય ત્યારે આપણે એમના પાસે એમનું અ એમીની સાથે સમય પસા તો આપણે કહીએ તો મિત્ર કેવ સારી બાબત ની કેવાય મિત્ર સરકાર પણ સિનિયર સિટીઝનના માટે પેન્શન, આરોગ્ય સેવાઓ, અને વિવિધ કલ્યાણકારી યોજનાઓનો અ યુનાડ યોજનાઓ ચલાવે છે, જેથી તેઓ સુરક્ષિત અને સન્માનપૂર્ણ જીવન જીવી શકે છે. આમ આ જે એક વાત છે, મિત્ર કે ખુબ જ સારી કેવાય કેમ કે સરકારે આવા જે લાભો છે, એ કાઢી દેય જેથી ને સિતી જ આપણા સમાજમાં શાદીથી એક જીવી શકીએ મિત્રમ હવે મિત્ર તમે ક્યા આગળ જણાવશો મિત્ર
હા મિત્ર તમે કીધું એવું કે જે આપડે સિનિયર સિટીઝન છે તે સાઇઠ વર્ષથી વધારે હોય છે. જે આપણામ દાદા દાદી કે આપણા નાનાની પણ હોઈ શકે છે. જેઓ પોતાની જિંદગી જે અમુક છેલા વર્ષો હોય છે તેમાં પસારી જાય છે. ને તેમની જીવન બી ખુબ કઠન છે કારણ કેમને તેમનાથી વધારે કઇ કશું કામ થતું નથી. અને તેઓ માત્ર બેસી રેહતા હોય છે. અને તેઓ આખો પોતાનું જીવન પછી થોડા વર્ષો તે પોતાના છોકરા ઉપર આત્મનિર્ભર બની જાય છે કે અમારા છોકરા અમારા માટે બધું સારું કરશે. એવું વિચારીને તેઓ અગાળને જીવન કાઢતા હોય છે. અને તેઓ કઈ કશું કમાઈ શકતા નથી. જેથી આપડે જે છોક ક્રા હોય છે તેમને તેમનું ધ્યાન રાખવા પડે છે. કારણ કે તે આપણા બસ સે માતા પિતા છે અને ત્યારબાદ એ સિરિયન સિટીઝન માં આવે છે અને કોઈ પણ બાબતમાં હંમેશા આપડે તેમની પાસેથી કશું ને કશું કોઈ શીખવું જોઈએ જેથી આપડે તે આપ આપડે એમની પાસેથી ક કશું મળી શકે કારણ કે તેઓ સિનિયર છે અને આપડા કરતા ઘણા મોટા છે જેથી આપણને કશું કઈ ભૂલ થાય કે આપણાને કશું સમજ ના પડે તો આપડે તેમની પાહે શી શીખવું જોએ કે આપડે કવજ નવું કરવા માટે તેમના પાહે કઈ જ્ઞાન મેળવા જોઈએ જેથી તેઓ આપડાને કશો નવા માર્ગે લઈ જાય. અને તેમ તેઓ આપડાને નાની નાની વાત પર ટોકે છે પરંતુ તે આપડે ભૂલ જ ગણાવે છે. જેથી આપડે જીવનમાં કશુંને સારું કરીએ અને આપડે જે પણ ભૂલ કરીએ તે આપડા આપડાને બતાવે છે કે આ તારી ભૂલ છે અને તે આપડે શી ખૂબણ જે જેનાથી આપડે એક આદર્શ બાળક પણ બની શકીએ છે સિનિયર સટીઝન કેવા જયે તો એમ જીન જીવનમાં આગળ જતા કશું નથી તેઓ પોતાના બાળકો માટે બધું કરી જાય છે અને પછી તેઓ પરિવારને અન તથા આજુબાજુના લોકોને પણ જ્ઞાન આપે છે. મિત્ર તમે કશું કહેશો હજુ સિનિયર સિટીઝન વિશે?
હા મિત્ર તમે જે માહિતી આપી એકદમ સાચી છે મિત્ર અવે ઘણા સિનિયર સિટીઝન એ ફક્ત ઘરે બેસીને આરામ ન કરતા હોય ઘણા સિનયર સીટીઝન સામાજિક સેવા ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હોય છે બાગ કામ વાંચન સંગીત જેવા સામાજિક પ્રસગોમાં પન ભાગ લેતા હોય છે અને પ્રવાસ અથવા પોતાના સુખ દ્વારા જીવનને આનંદમય બનાવે છે મિત્ર આ પ્રવૃતિ તો તેમને સક્રિય રાખે છે અને એકલતાની લાગણી ઘટાડે મિત્ર અને આ જે વાત છે ખુબ જ સારી છે કેમ કે એમના બધા સંતાનો પણ બધા દુર નોકરી કરતા હોય તો એ લોકો પ્રવાસ કરે પછી કોઈ સામાજિક પ્રવૃત્તિમાં જોડાય તો એમનું એકલા પણું જે છે દૂર થાય અને એ લોકો આનંદમયને ખુશીથી જીવન જીવી શકે છે મિત્ર. સમાજ અને સરકાર બંને સિનિયર સિટીઝનના કલ્યાણ માટે પ્રયાસ કરવા જોઈએ. જાહેર સ્થળોએ તેમની અનુકૂળ સુવિધાઓ આરોગ્ય સેવાઓ પેન્શન યોજનાઓ અને સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ કરાવવું જોઈએ જે પેન્શન જેવી ઘણી બધી સરકારની યોજનાઓ સે એ જે સિનિયર સિટીન માટે ખુબ જ ઉપયોગી છે. જેમ કે દર મહિને અવે જે સિનિયર લોકો અ જે વૃદ્ધ લોકો છે એમના એકાઉન્ટમાં બે હજાર જે સરકાર આપે છે તો એ ખુબ જ ઉપયોગી છે એમના માટે કારણ કે લા લાગણી ભર્યો સાદ તેના માટે સૌથી મોટો આધાર છે મિત્ર મને. મિત્ર આ જે બધા સરકાર નિયમ કાઢે છે એ સિનિયર સિટીઝને સારું જીવન જીવા માટે કાઢે છે. કેમકે વ તેમનું જે જે લાસ્ટ સમય છે. છેલ્લા આ જ સમય છે. એ લોકો શાંતિથી જીવી શકે. એમના માટે સરકારી આંદોલન કરે છે. મિત્રો, તમારી બાજુ મિત્ર સિનયર સિટીઝન નું કામ તમે જોયું જ હશે. મિત્ર,
હા મિત્ર તમે કીધું એવું કઈશ આજે આપણે સિનિયર સિટીજન હોય છે. તેમને અમુક પે-પેન્શન તરીકે પણ આપવામાં આવે છે જેમથી તેઓને જિંદગી જીવામાં સરળ બને. ને એમ જે લોકોની ઉંમર ખુબ વધી જાય છે તેમને સરકાર તરફથી દર મહિને બે હજાર આપવામાં છે. જેના મદદથી તેઓ પોતાનું જીવન સારી રીતના તથા પોતાની નાની નાની જરૂરિયાત પોતે લઈ શકે. અને બીજા પર આત્મનિર્ભર ના થઈ શકે, તથા જે અમુક બાળકો પોતાને માતા-પિતા કે જે સિનિયર સિટીઝન છે. તેમને રાખતા નથી એના માટે વૃદ્ધાશ્રમ બનાવવામાં આવ્યો છે. જેના કારણે જે જે બાળકોને, પોતાના માતા-માતા પિતાને રાખતા નથી તેવા બાળકો વૃદ્ધાશ્રમમાં જઈને, મૂકી આવે છે. પરંતુ ત્યાં પણ ખુબ સંભાળ રાખવામાં આવે છે. જેના કારણે, વૃદ્ધાશ્રમમાં અમુક માતા-પિતા ખુશી ખુશી રહે છે. પરંતુ મિત્ર એ તો સારું ના કહેવાય કારણ કે, કે જે બાળક જે બાળકને માતા પિતા એ ખુબ મોટું કર્યું. તે જ બાળક પછી, તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે છે. તે સારો નથી મિત્ર, મિત્ર આપડે આસ-આસપાસના વિસ્તારમાં આપડે જોઈએ છે કે એમ, જે વૃદ્ધો છે તે અમુક આટલી ઉંમર જતા પણ કામ કરે છે, અને પોતાના બાળકો માટે કરે છે. અને બાળકો પોતાના બાળકો પોતે કશું કામ કરતા નથી. તેવા બાળકોને વિચારવું જોઈએ કે જે એમના માતા-પિતા છે તે કશું કેટલું બધું કામ કરે. છે, અને તેમને પોષે છે, પરંતુ અમુક વિદ્યાર્થીઓ એ બધું ધ્યાનમાં લેતા નથી મિત્રો તમે એવો કશો કેશો! તમારા બાજુ સિનિયર સિટીઝન ને કેવું રાખવામાં આવ્યું છે?
હા મિત્ર તમે કીધું, એ એકદમ સાચી વાત છે. એમાંય હવે આ ગામડામાં જઈએ તો બધું બને બાજુ ચાલતુ હોય છે. અમુક લોકો લોકોને એમ-એમના ઘરે સિનયર સિટીઝનને વૃદ્ધ લોકોને એમના સંતાનો સારી રીતે સાચવે છે. જે લોકો, ભણેલા હોય અને જે લોકો અભણ હોય જે એ સંતાનો દારૂ પીતા હોય, વ્યસન કરતા હોય એ લોકો એમના માતા-પિતા ને એમ, જે વડીલો છે, એ લોકોને સારી સારી રીતે રાખતા નથી. સારું કોઈ ખાવાનું આપતા નથી. એમની સાથે વ્યવહાર પણ સારો નહી રાખીએ જે પત્ની હોય છે. તે એમના માતા માતા, પિતા સાથે વ્યવહાર સારો ના રાખે. એક સારી બાબત ન કહેવાય મિત્ર સમાજમાં આ ખાસ જોવા મળતું, હોય છે. મિત્ર પણ તો પણ એમનો જે છેલ્લો સમય છે, મારા મતે એ લોકો શાં તિ એમના સં સંતાનો એમની સાથે વધુમાં સમય પસાર કરવો જોઈએ. એમને ખાવાનું આપવુ જોઈએ. એમની સાથે અ વાતો કરવી જોઈએ. એમને ફરવવા લઇ જવું જોઈએ. જેથી એમનું લાસ્ટ જે અં તનો સમય છે, એ શાંતિથી જીવે અને તે ખુબજ રીતે એમનું જીવન પસાર. થઈ જાય એવો એમને અનુભવ થાય, એમના પોતાના સંતાન પર ગૌરવ થાય એવું એ લોકો જીવન જીવી જાય. ખુબજ સારી વાત છે મિત્ર, તમને શું લાગે છે મિત્ર?
હા, તો મિત્ર તમે કીધું એવું કે જે પોતાના સંતાન હોય છે. તેઓ પોતાના માતા-પિતા પર ધ્યાન આપવું જોઈએ અને તેઓ બધી વસ્તુની કાળજી રાખવા જોઈએ. તથા તેમને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું તથા સાર સંભાળ જો એ બીમાર હોય તો તેના પર ધ્યાન આપવું જોઈએ અને તેને ટાઈમ ટુ ટાઈમ બધૂ ફરવા પણ લઇ જવો જેથી તેમનો માઇન્ડ ફ્રેશ રહે અને તેમને શારીરિક બધી કસરતો કરવી જોઈએ જેથી તેમનું શરીર દુઃખી નહી હોયને તેમને તેમણે થોડા થોડા સમય પર તેમને દવાખાનામાં ચિકિત્સામાં લઈ જવા જોઈએ. જેથી તેમનું શરીર સરર બની રહે. મિત્ર જે આપણા આજુબાજુ ના લોકો છે, તેમને જનજાગૃતિની ખુબ જરૂર છે. કારણકે જે અમુક બાળકો હોય છે તે પોતાના માતા પિતા કે આપડે સિનયર સિનિયર સિટીઝન કહી શકીએ તેમને કે આવે છે વૃદ્ધાશ્રમ માંની એવું પછી એના ક ધ્યાન નહી આપતા પરંતુ એજ વૃદ્ધાશ્રમમાં જે માતા પિતાને મૂકવે છે, તે જ માતા પિતા એ તેમને એટલું મોટું કરે છે. અને તેની કશું કાળજી રેતા નથી. જેથી મિત્રો મેં તો હું એવું જ કહેવાનું છું કે જે આપડા માતા પિતા હોય છે. તેમની ખૂબ કાળજી કરવી નાના મોટા વસ્તુ લઈ આપી ત દુઃખ સુખ દુઃખમાં તેમનો સાથ આપો જેથી તેમને એવું કોઈ દિવસ એકલું નહી લાગે અને જેવી રીત આપડાને મોટો કર્યો છે. તેવી રીતના આપડે પણ તેમને છેલ્લો સમય સુધી આપડે તેમને ઉપયોગમાં આવી શકીએ. અને તેમને બધી વાત માનવી અને તથા તેમને બધી જે વસ્તુ તો આપણને કે તે બધી વસ્તુ આપણે સમજવી મિત્રો ચાલો મિત્ર તમારી સાથે વાત કરીને ખુબ આનંદ થાયો મિત્ર
હા મિત્ર.